હલો કેમ છો મજામાં
માજા માં છો તમે કેમ છો
હા હું પણ મજા
તમારી સાથે જય શ્રી કૃષ્ણ તમારી સાથે મને વૃક્ષોનો મહત્ત્વ કેટલો છે આ વિષ વાત કરવાની હતી વૃક્ષ આપને જીવનના જીવનની આરોગ્યની કરતાં કેટલું જરૂરી છે આપણ વૃક્ષ લગાડ વૃક્ષ રોપણ કરશું તો આપના જીવન મે આપને આગડી ભવિષ્ય મે આપણે ઓક્સિજન મળસે ફ્રૂટ્સ મળશે વિટેમિન્સજ મનજે વૃક્ષ લગાણાથી તેનાથી ફ્રૂટ્સ આપણે આવે છે ફૂલ આવે છે બરાબર
હા સાચી વાત છે
હા તો આપણે તેનાથી વૃક્ષારોપણથી આપને ફ્રૂટસ મળે છે આપણ ફ્રૂટ્સ ખાવાથી આપને વિટામિન્સ મળે છે ઔષધિ બને છે વનસ્પતિ લ તો આપણે ખૂબ સારા તેના ટોનિક મળે છે વૃક્ષા આપને કરતા જીવનની કરતા ખૂબ હ મહત્ત્વપૂર્ણ વાત જે આપણી કરતા આરોગ્યાની કરતા ખૂબ સારું છે
સાચી વાત છે આજે અત્યારે વૃક્ષો વૃક્ષો આપણા જીવનનો જ આધાર છે વૃક્ષો વિના પૃથ્વી અ ની આપણે કલ્પના પણ ન કરી શકીએ જેમ કે અત્યારે વૃક્ષો જેમ નથી વાવતા ને બધા કાપ્યા જ રાખે છે જંગલો કાપી કાપી આપને બિલ્ડિંગો બનાવી નાખે છે પ્રોજેક્ટ કારખાના બનાવી નાખે છે એના લીધે અત્યારે વરસાદ નથી
જંગલ તોડ બી કર દે છે આગલા ભવિષ્યની કરતા તો ખૂબ હ વાઈટ પરિણામ થશે જંગલ તોડ કરવાનું અને ત્યાં ઘેરા બાંધવાનું તો પાણીની કમી થશે ઓઑક્સિજન બી ના મળવા હણાં વૃક્ષ લગાડશું તો આપને ઓઑક્સિજન મળશે બહાર વડા કે એટલું પ્રદુષણ થાય છે એનાથી ઝાડ ખરાબ થાય છે
હા ને ઝાડ પેલા લીમડા ના એ બધા ઝાડ કેટલા ઔષધિ વાળા છે જે ઝાડની નીચે આપણે બેસીને છાયડો પણ લઈ શકીએ છીએ
બરાબર અને વૃક્ષ લગાડવાથી ઘણા આપણ જન્મદિવસ તે આપણને શું કરે છે પૈસા ખર્ચા કરે છે એનિવર્સરીમે પાર્ટીમે જે બધાજ આપણ મોટા મોટા રેસ્ટોરન્ટસમાં જઈને બર્થડે કેક કાપે છે પણ આ નથી કરવાનું જન્મ દિનની દાળે આપની એનિવર્સરી રહે તો આપણે એક વૃક્ષ લગાડવું જોઈએ ગરીબોની મદદ કરવું જોઈએ વૃક્ષો લગાડો સાફ સફાઈ કરોજ આ બી એક સેવા છે. આપણે વૃક્ષો લગાડશું તો આપને યાદ રહેશે અને આપણે તેનાથી આપને. ખૂબ સારા બધું વસ્તુ બી મળશે. અને આપને યાદ બી રહશે છે કે હા આય વૃક્ષ લગાડેલ હતુ પણ વૃક્ષારોપણ કરવાનો તો આવે નહીં. કે વૃક્ષારોપણ કરાવું જોઈએ પણ તેની સેવા કેમ કરવાની તેને પાણી કેમ નાખવાનું તેનું આરોગ્યથી કેમ કામ લેવાનું તો તે ઝાડ બી. જ મોટું લંબુ થશે. તેનું આપણે કેયર ભી કરશો તો બરાબર. પણ આપણે પૈસા ખર્ચ કરવાથી તેટલા નર્સરીમાં જઈને આપે તેટલા. વૃક્ષો લઈને આપને લગાડી ભી શકીએ છીએ જંગલમાં આપણા બગીચામાં. ખૂબ ઠેકાણે જ જગા છે લગાડવાની અને.
સાચી વાત છે.
અને લગાડશું તો આપને આરોગ્યની કરતા બી સારું રહેશે ભવિષ્યની કરતા બી સારું રહેેશે.
હા ને આ બધા લોકો એ સમજવું જોઈએ કે આપણે સવારે સૌથી પેલા ઉઠીને આપણે શ્વાસ લઈએ તો ક્યાંથી એ શ્વાસ મળે. એ પણ કોઈને ખબર નથી પડતી કે વૃક્ષોના લીધે મળે છે આપણને. કે આપણે આપણે અ એ એના લીધે જ આપણું પર્યાવરણ એ બધું સુંદર રહે છે. જેમ આપણે વૃક્ષો વાવીએે અત્યારે કેરી કેરી કેવી ખાઈએ છીએ. પછી વૃક્ષો જ નહી રહે બધું કાપિયા જ રાખશે તો પછી કેરી આપણે એ કેવી રીતે ખાય છે.
શું કરશો પણ તે જ.
હા એ ફળનો રાજા છે આપણે તો પણ એને પછી ખાઈ ન શકીએ અત્યારે કેટલું બધું પછી. એના લીધે આવી રીતે ગમે તેમ વાવાઝોડું ને બધું આવે તો પડી જાય છે તો નવા વાવતાય નથી.
બરાબર એટલે વનસ્પતિ ઔષધિ અને એટલા ફૂલ અંગે આવે છે તો આપણ તેનાથી શું બના છે જો આપણે વૃક્ષ લગાડે છે હો તો આપણે ફ્રૂટ્ કેરીઓ આ આ છે બરાબર તેનાથી આપ
કેટલા બધા કેટલા બધા એવા છે ને ઔષધિઓ કે આપણેે છે ને ખોટી પેલી દવા લેવાની જરૂર નથી. અ જેમ કે તુલસી, પીપળો, લીમડો અરડુસી અરડુસી અત્ય્યારે ખાંસી થઈ જાય તો અરડુસી આપણે ખાઈએ તો ખાંસી મટી જાય. તુલસી ખાઈએ તો તુલસી વાળું દૂધ પીએ તો આપણને ખાંસી મટી જાય છે તો આ બધી ઔષધિઓ કહેવાય એ વૃક્ષો ખુબ જ મહત્વ છે આપણા જીવનમાં જેવી રીતે આપણું આપણું જીવન મહત્વનું છે તેવી રીતે વૃક્ષોનું પણ જીવન મહત્વનું છે.
બરાબર જો આપણે દવાખાનામાં જશો તો આપને ત્યાં પૈસા લાગશે તો આપણ આપની ઘર મા વનસ્પતિ કાઈ જે આપણે વૃક્ષ લગાડેલું રહીશું તો આપને તે કામ આવશે આપના પૈસા ભી બચશે. અને આપનું આરોગ્યને ઘર તા બી સારું રહેશે આપને કાળો પીવાનો આપને શરદી થાય તોજ ખુબ સારા ઘરગુતી એવા ઉપાય છે કે શું કરવાનો હોય.
સાચી વાત છે સાચી વાત છે ને જેમ જેમ જંગલો હોય જેમ જંગલો હોય વૃક્ષો વાવીએ એમ આપણને અ વરસાદ વધારે પડે કે જેથી આપણને અ આખું વરષ પાણીની તકલીફ ન પડે. હવે શહેરોમાં તો ગમે ત્યાંથી પાણી આવી જાય પણ ગામડામાં પાણીનું ખુબ આપેલું થઈ જાય છે બિચાર ક્યાં ક્યાં લઈને પાણીઓ ભરવા જાય છે ડોલો લઈ લઈને
હા અને પહેલાં લોકો તો પહેલાં કમાં તો લોકો તો એટલા મે અ બહેાર પાણી લેવા જવાનું વૃક્ષારોપણ કરવાનું મને તેને જગા બીજ ઠંડી હવા મે જ સાંજે બઠવાનુંું બહર ઠંડી હવા શુદ્ધ હવા લેવાનું તેનું આરોગ્ય એને જ કરતા સારું રહે છે કે તે વૃક્ષારોપણ કરે છે જંગલ તો અને જંગલ તોડ નથી કર જે વૃક્ષારોપણ લગાડશો તો આપને આપણ આવણાં હોમવર્ક અને શીખાને જાય છે સ્કૂલમાં તે બુક અને નોટબુક અંતે બને છે તો તે લાકડાથી બને છે.
સાચી વાત છે વૃક્ષો બધા આપડે કાપી નાખીએ તો બિચારા પક્ષીઓ ક્યાં જ હમડ વચ્ચે એવો વિડીિયો આવ્યો હતો કે આખું ઝાડ પર કેટલા બધા પક્ષી હતા તો કાપી નાખતા આખા એ ઝાડપડીઓ સાથે સાથે પક્ષીઓ પણ બધા મરી ગયા એટલે પક્ષીઓ ન માટે ન એ પણ એ જીવન છે એના ઉપર એ માળો બનાવે છે.
અને આપની વાસ્ તો આપણ ઘેર છે આપ બનાયેલું આપણે રહેવાની કરતાં ઘેર છે પણ પક્ષીઓની કરતા ઘેર નથી છે તે બિચારા પક્ષીઓ તનો ઝાડ પે વૃક્ષપે ઘેર બનાને રહે છે તો તેમને બી બધા વૃક્ષ જંગલ તોડ કરે છે તો તે બિચારા બી મરી જાય છે પશુ પક્ષી બી મજ આ સારું છે આપની કરતા આપણ જીવનમાં આવેલા છે તો આપણને કર્મ બી સારા કરવું જોઈએ આપણને પૈસા વેસ્ટ કર કરની જગા પે કોની સેવા કરી તો તે આપને ખૂબ સારું લાગશે જીવનમાં અને વૃક્ષારોપણ બી કરવું જોઈએ વૃક્ષારોપણ આ ખૂબ મહત્વની વાત છે. હમે સ્કૂલમાં જાય છે ને હમ હમ
વરસમાં એક એક એક તો વૃક્ષો વાવવું જ જોઈએ એક તો વૃક્ષ વાવું જ જોઈએ ને બીજા આપડે ખુદે કપડે પણવી જોઈએ અને બીજાને પણ પડવું જોઈએ
શીખવાડું જોઈએ
ને પેલે પેલેના જમાનામાં કેવું હતું. પેલેના જમાનામાં કેવું હતું કે બધા ઘરની વચ્ચે એક લીમડો તો રાખતા જ જે તે છંયડો આવે ને લીમડો એ ઔષધિ કહેવાય એટલે ડાયબિટીસ ને એ એમાં પણ આપણે અ અ કામમાં આવે છે એ એની આપડણે છાલ હોય તો એનો પણ રસ આપડણે પી શકીએ છીએ ડાયબિટીસ માં અને એની લાકડીઓ કાપી કાપીને આપણે દાંતણ તરીકે પણ પેલે અ ઉપયોગી બનતું હતું એટલે વૃક્ષો પહેલે બહુ જ જરૂરી અત્યારે પણ એટલું છે પણ ત્યારે વધારે આપડા વડીલો હતા એ વધારે મહત્વ આપતા હતા જે અત્યારનું સમાજ સમજતું નથી જલ્દી.
બરાબર મજે. વૃક્ષારોપણ કરવાથી છે ને હમે તો સ્કૂલમાં જાય છે ને તો ત્યાં. અ ગલી ગલી મેં જઈને વૃક્ષારોપણ ની ઘોષણા દે છે વૃક્ષો લગવાડો. વૃક્ષો લગાડો વૃક્ષ રોપણ કરો સ્કૂલ માં બી અમે જાયી ને ત્યાં. બી મોટો બધી બગીચાનીમાં એકમ. જગહ રહે છે તો હમે. ત્યાં મહિના મે બે મહિના મે પૌધા લગાડે છે વૃક્ષારોપણ કરે છે. તેને રોજ પાણી હ તેને રોજ પાણી નાખે છે તો આ તે જ. વૃક્ષો છે ને એટલા બધા મોટા મોટા થઈ ગયા છે ને તો આમને બી વાલમ છે. કે હા અમે વૃક્ષો લગાડે તોમને તે દેખીને આનંદ ભી થાય છે. મ ખૂબ સારું લાગે છે કે હા અમે વૃક્ષ લગાડીએી છે અને બીજા લોકોને બી. કે તો બીજા લોકો બી વૃક્ષારોપણ કરવું જોઈએ આપણા અમારા ઘેર ભી અમે બગીચામાં ફૂલાના અ પૌધા વય ફ ફ્રૂટ્સ મજ જે જે વનસ્પતિ તુલસી આમારા એ તો ખૂબ લગાડે છે.
તકી અમારે પણ એવું જ છે. તુલસી તો અમારા ઘરમાં પણ છે, તુલસી તો હોવી ખુબ જ જરૂરી છે. કારણ કે ગમે ત્યારે આપણ છોકરાઓને. પેલી દ દવા પીવા પીડવા કરતા આનું જ આપડણે રસ બનાવીને પીવડાવએ વધારે સારું રહેશે એટલે પણ આપણા માટે આપણા માટે વૃક્ષો જરૂરી છે તો પક્ષીઓ માટે માળા બનાવવા માટે એનુ આશ્રય સ્થાન છે અને પ્રાણીઓ એને ખાય છે એટલે પ્રાણીઓ જો જંગલમાં ફરતા હોય, તો એ છાાયડા માટે ક્યાં જાય. આપડે તો આપડા ઘર માં રઈએ પણ એને છાયડા માટે તો જાાયણ ની જરૂર પડે એટલે વૃક્ષો હંમેશા વૃક્ષો જેમાં કાપ્યા રાખે છેને. એ એ કાપવા ન જોઈએ અત્યારે ગામડામાં તો પણ વૃક્ષો ઉગાડી શકે છે. શહેરોમાં તો ક્યાં ઉગાડવા જઈએ અત્યારે છે જ નહી તો અત્યારે સરકારે જેવી નાની નાની જગ્યાઓ રાખી છે કે તેમાં બસ વૃક્ષો જ વાવાના ક્યારે આવું ઓક્સિજન મળે છે.
હા આપણે ઓક્સિજન તો કેટલું મહત્ત્વનું છે જીવન મે આપણ સવારતે ઉઠા ગનતી તો સુવાકંથી તો જીવનનાજ આગલા એના કરતી તો આપણે ઓક્સિજનની જ ગરજ છે ઓક્સિજન આપણ લેશું તો આપણે જ આપણી કરતાં ખૂબ મહત્વનું છે, ઓક્સિજન લેશો તો આપ જોખશું આઘાડી અને આગલા ભવિષ્યના લોકો બી જકશે આગલું ભવિષ્ય બી રેશે તો જંગલ તોડ કરવાથી. જ જીવન ખરાબ તો હતી તો ભવિષ્ય તો ભવિષ્યના પૂરાણજ એ થઇ જાય છે, નુકસાન થઇ જાય છે.
સાચી વાત છે તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી
બરા મને બી તમે ખૂબ સારી માહિતી દીધી ફરી મળસુ
સારુ